હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં
શું ચાલે છે.
બસ કઈ નઈ હવે હોઉ છોકરાઓ મજામાં બસ હવે ચાલ્યા ઘરે અવે એ લોકોની ટ્યુશનસને બધુ એક્ટિવિટી બધી સ્ટાર્ટ થઈ ગઈ છે.
બરાબર સ્કૂલો પણ ચાલુ સ્કૂલોમાં પણ હવે નવી નવી બધી એ એક્ટિવિટીઓ બધું બહ બધું શીખવા મળે છે.
હા તો હવે તો સ્કૂલમાં બી જરૂરી ને બાર ઓધર એક્ટિવિટી બી બહ જરૂરી પડી જરૂર થઈ ગઈ છે કરાવાની
હમ
ની કરાવે તો છોકરાઓ ભી કે મમ્મી મારા ફ્રેન્ડ લોકો જાય મને બી ક્લાસમાં મોકલો ને
બરાબર હવે તો સ્કૂલમાં એટલી બધી એક્ટિવિટીઓ છે ક્રિકેટ ફૂટબોલ બાસ્કેટબોલ સ્કેટિંગ એટલી બધી સ્પર્ધાઓ છે છોકરાઓને બધું નવું નવું એક્ટિવિટી શીખવા મળે.
હા હવે તો બધી બધી આટલી બધી સારું ટેકનોલોજી વધી ગઈ બ બધી કે ભાઈ શું શું કરાવ્યે છોકરાઓને હા એ તો હજુ જ છોકરો બે મોર્નિંગ ક્લાસને એટલા બધા
હમ કરાવા જોઈએ નહી તો મે હમણાં શું આજની જનરેશનમાં છોકરાઓને એક્ટિવિટીસમાં ના આગળ કરીએ ને તો બસ પૂરો દિવસ ખાલી મોબાઈલ લઈને બેસી રહી છે ટીવી ઓ જોઈ છે. એના કરતા તો એક્ટિવિટીઝ સ્પોર્ટસ એ બધામાં આપણેે છોકરાઓને આ આગળ કરીએ તો સારું એમ
હા સાચી વાત તમેં ભી
હવે તો બધી સ્કૂલ માં એક્ટિવિટી નો બી અલગ જ
હવે તો વેકેશનમાં પણ છોકરાઓને ફ્રી નહી રાખ જોએ વેકેશનમાં પણ હવે તો સમર કેમ્પ છે કે સ્વિમિંગ ક્લાસ છે એ બધું સમર એ બધું સમર વેકેશનમાં પણ એ એક્ટિવિટીઓ ચાલુ જ હોય છે
હા સાચી વાત મારે તો
જોછ
હ મારે તો વેકેશન ઘડે એટલે ડાયરેક સમર કેમ જોઈન કરાય તો એમાં હ બધું એક્ટિવિટી બી આવી જાય છોકરાઓનું બધું નવું નવું શીખવા બી મળી જાય ને લોકોનેી મજા પડી જાય
હ બરાબર હવે તો એટલી બધી છે એક્ટિવિટીઝ ડ્રોઈંગમાં પણ ઘણી બધી એવી એક્ટિવિટી છે ડાન્સ ક્લાસ છે સ્પોર્ટ્સ છે તો આપણે કરાવી શકી ઘણી બધી એક્ટિવિટીઓો છોકરો નવું નવું શીખવા મળે
હમ સાચી વાત તમારે છોકરાઓનું તમારા છોકરા જાય છે એક્ટિવિટી
હા જાય જ છે ને મેં તો છોકરાઓને ફ્રી રાખ ું જ નહીિ સ્કૂલ જઈને આવે ટ્યુશન જઈને આવે પછી આવીને તરત એને અ એક ડ્રોઈંગ ક્લાસ જાય છે એક ડાન્સ ક્લાસ જાય છે એમ ને રાતના ટાઈમ બંને છોકરા છે તો જીમ ક્લાસ પણ મોકલું છું તો બોડી પણ એક્ટિવ રહી છે આમ કઈ ને કઈ ચાલુ જ રાખો છોક નહી તો શું નહી રાખે તો આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહી છે
સાચી વાત તો આ બધીી આમ ફિટનેસ સારી રહી તો એ ન ભી આમ મન સ્ફૂર્તિ રહી તો નીિતળ તો બસ ઘરે રહી એટલે આખો દિવસ એ લોકોને મોબાઈલ જુવે બસ આમ બેસી નહી રવાય એ લોકોકોથી તો
બરાબર
માર બી વિચાર છે આ વખતે હવે થોડું સ્વિમિંગ જો કરવાનું કેમ કે કોનું બી બધું વિલ પાવર તે એમાં થોડું એ લોકોનું બી
હમ સ્વિમિંગ કરાવવાથી છોકરાઓ આમ બોડી એ લોકોની એટલી આમ એનર્જેટિક રહે છે એમ આ આ ફિટ રહી એમ સ્વિમિંગ કરાવવાથી પણ બોડી
એના ભી હમ છે હવે બે ત્રણ એ લોકોના ફ્રેન્ડસ છે ટ્યુશન વાળા ને બધી લોકો મમ્મી જોડે વાત કરી છે એ લોકો બી કેતા છે એટલે આમ ટીમ ગ્રુપ બની જાય તો ને બી ગમે આમ જવાનું એટલે વિચાર છે તો કે ભાઈ મોકલવાનું તો હમ હવે બસ જીમનાસ્ટિકમાં જતા છે હવે છોકરા હે એટલું બધું આમ સારું શે પડે જીમનાસ્ટિકમાં બી એ લોકોનું આપણે જોઈએ તો આપડા આમ વિચાર કરીએ કે આટલા નાના નાના છોકરાઓ બી આટલા બધા એક્ટિવ થઈ શક્યા એ લોકોને બી નેશનલ લેવલ પર પછી લઈ જાય એ
હા કેટલી બધી સ્પર્ધાઓઓ કોમ્પિટિશન થતા હોય છે તો છોકરાઓને આગળ કરીએ તો જેમ આપડે આગળ કરીએ તેમ સિલેક્ટ થાય છે એ લોકો પછી આગળ નેક્સ્ટ લેવલ પર જાય છે
હમ
છોકરાઓને કઈને કઈ કરાવતા જ રહેવું જોઈએ ફ્રી તો રાખવાના જ નહી ને સ્કૂલ માં પણ હવે તો આજ આકાલ એટલું બધું વધી ગયું છે
સાચી વાત તો હવે તો નવું નવું બધું આમ ભણવાનું બી એટલું ઈઝી કરી
એક્ટિવિટી હમ
ભણવાનું બી એટલું બધું આમ ફનિકસને એપકસ ને એવા બધાં મેક્સમાં બી હવેતો એટલું બધું ઈઝી થઈ ગેલું છે બધું આમ કે એપમાં એક સેકન્ડમાં બધાં આપણને સોલ થઈ જાય. આમ આપણા જમાનામાં તો આવું બધું હતું બી નહી.
બસ તો પેલાના ટાઈમમાં આટલું બધું એક્ટિવિટીસ પણ નહી હતી હમણાં તો આજકલતો એક્ટિવિટી એટલું બધું વધી ગયું છે સ્પોર્ટ્સ એક્ટિવિટીસ. પાન ક્રિકેટમાં જોઈએ તોને બધામાં મતલબ છો છોકરાઓને આગળ જ રાખે છે એમ. કઈને કઈ કરાવે એમ ને આજકાલ છોકરાઓ પણ વધારે સ્પોર્ટ્માં ઇન્ટરેસ્ટ લે છે આમ. વધારે લોકોને આમ.
હા, તો છોકરાઓ શું છોકરીઓ બંનેવ એક જેવા જ અવેતો અવે
કેટલી જગ્યા ટુર્નામેન્ટ થાય છે તો
સાચી વાત બો બધી સ્પર્ધાઓ એટલી બધી ઉભાતી બી.
હમ, પાછા કોમબા અ સ્કૂલમાં પણ હવે તો એવું છે કે મતલબ કઈ બી સ્પોર્ટસ હોય તો મતલબ બધું મંગાવે છે સ્કૂલમાં આપણી પાસે. કિરેય. કેટ હોય તો એનું આપણને પૂરું કીટ મંગાવી છે કે છોકરા લોકો મતલબ ઇન્ટરસ્ટ થી આમા ભાગ લઈ શકે એવી રીતે. સ્કેટિંગ હોય તો સ્કેટિંગ પણ મંગાવે છે છોકરાઓ પાસે તો સ્કેટિંગ પણ આજકલ તો સ્કૂલમાં કંપલસરી થેય ગયું છે અન આપડે આમ બારબી જો મૂકવાનું નો આટલું મૂકવા ના પાડે આમ સ્કૂલમાં પણ હવે આજકાલ બધું
હ બધું હા બધી ફેસિલટી થઈ હ બધી ફેસલટી થઈ જ ગઈ છે તો સ્ટિંગ શું બધી વસ્તુ આમ એક રીતે સારું કેવાય. કે ભઈ આપણે બાર ની મૂકે તોબી એક વાર થોડુંક થઈ જાય સ્કૂલમાં બધું શીખવાનું કોનું.
હા, બરાબર.
િંગ ભી કમ્પલસરી હોય
ને છોકરાઓ તો આજકાલ ઘરે પણ અ બધા બિલ્ડિંગમાં ગ્રુપ હોય છે તો ઘરે પણ આમ એકબીજાની ઘરે બેસીને કઈ ને કઈ કઈ ને કઈ કરતા જ હોય છે અ ડ્રોઈંગ કરે કોઈ વક્ત તો આ બે તેને
હા એ લોકોનુ ભી હવે તો એકચુલી એ લોકોનુ બી દિમાગ હવે કેવું આમ ટેકનોલોજી એમ કે એ લોકોનુ એવું જ ચાલે એમ નહી કે બેસી રેય એક જગ્યામ શાંત
હા એ તો છે જ ને અવે આજ આજ કાલ તો બધી ગેમ બી આવી બધી આવી ગયલી છે કે બધું એ પેલી રિયલમાં બધું કાર બનાવાનું ને એવું બધું ને તો એ લોકો માઇન્ડથી પોતાની રીત તે બનાવી શકે એમ તો ફ્યુચરમાં બી એમ લાગે કે મેન તો એ લોકોને એનાથી જ ચાલે છે એમ ગેમ્સને બધું એકટીવિટીને ઘરે બેસીને કરે ને એ લોકો પોતાના માઈન્ડથી જ કરે તો હમણા આજકાલ તો વધારે આપણે ડિપ્રેશન લેવાનું બી કામ ની છોકરાઓ પોતાની જાતે જ બધું આમ સી ખી લે છે વધારે તો
એમ લાગે જેટલું કરાવે તેટલું ઓછું જ છે ભાઈ એટલા વધી ગેલા છે એમ લાગે કે સગલી બી એ લોકો માટે ફ્રીની મલે
હમ
સંડે ભી પછી સંન્ડે ભી હોય ત્યારે બી ક્લાસીસ હા
સન્ડે ને પણ કઈ ને કઈ હવે આટલા બધા પ્લેઝ ઓન થયેલા છે આ એને શું કેવાય પેલું હ એડવેન્ચર છે એમાં બી કે કેટલી બધી એક્ટિવિટીઓ આવે
હમ હવે તો એમ લાગે આ બધું એ લોકો માટે જ બન્યા કરે એ લોકોને બી કમાવાનું એ લોકોને બી સારું કમાવા મળી ગયુ ને ક્લાસીસમાં બી આ લોકો હમ ક્લાસીસમાં ભાઈ ઠીક છે કશે તો હમમ બરાબ ર હોય ને બાકી કશે કશે જોઈ તો આમ એટલા બધા
એ હા તો આજકાલ એટલે જ હવે છે ને આજકાલ હવે સ્પર્ધાઓનું વધારે ટ્રેન્ડ ચાલતું છે.
હમ સાચું બસ. બાકી કાય નહી તમારે.
કઈ નહી હવે નેક્સ્ટ આપણેે જોઈએ. હવે કે સેના પર વાત કરીએ સારી રીતે વાત કરીએ આપણે. તમે પણ સારી રીતે વાત કૈરી.
ચાલો કાય.
ઠીક છે.